બસ અમે તો એકદમ મજામાં તમે બોલો
બસ અમ બી એકદમ મજામાં છે. કેવું ચાલે છે.
બસ તમારે તો જીવનમાં શાંતિ તેમારે કેવું ચાલે
બસ અમારે બી શાંતિ છે તો આજે આપણે ગ્રામ્ય અને શહેરી જીવન વિશે આપણે તમારી સાથે ચર્ચા કરવા માગીશું
ઓહો તમે તો બહુ સરસ ટોપિક ચુનયો
કે ગામડાનું જીવન કેવું હોય અને શહેરનું જીવન કેવું હોય
હા અને હું આ ટોપિક પર કહેવા માંગીશ તો હું કહીશ કે પહેલાના સમય હતા આપણા દાદા પરદાદા ત્યારે એટલા શહેર વિકસે ન હતા તો આપણા ઘર વાળા બધા પહેલા ગામડા મા રહે તાતા અને ગામડામાં રહીને પછી ધંધા માટે લોકો બધા શહેરોમાં આવ્યા અને શહેરોમાં વસવા લાગ્યા અને હું કેવા લાગીશ તો આપણી પહેલાની જે પેઢી હતી એ જનરલી છે ને ગામડા મોટી થઈ છે આપણા દાદા છે પરદાદા છે એટલે ગામડામાં એમનું જીવન હતું કે પોતે ધંધો કરતા ભલે પૈસો ઓછો હતો પણ શાંતિથી બધા પરિવારમાં સાથે રહેતા અને પોતાનું જીવન જીવતા હતા. તા અને હવે શહેરના જીવનમાં તો બધી નવી ટેકનોલોજી આઈ ગઈ છે તમને ખબર જ છે લોકોનું જીવન એકદમ ફાસ્ટ છે લોકો જોડે ટાઈમ નથી એટલે હું કેવા માંગીશ તો બંનેમાં ગામડાઓને જીવન વધારે સારું હતું મારા પ્રમાણે
બિલકુલ સો ટકાની વાત કરી તમે કે હું કહેવા માગીશ કે કે તમે ગામડામાં જાાવ તમને ગામડામાં તમે એકદમ ખૂબ તમને એકદમ મજા આવે તમને એકદમ ખુલ્લી હવા ઉજાસમાં તમને રહેવા મળે ગામડાનો લોકોનો સ્વભાવ એકદમ પ્રેમાળ હોય છે લોકો એકબીજાના તથાં કોઈ પણ જાતના સંકોચ વગર જઈ શકે છે લોકો રાત્રે સરસ મજાની એકબીજા સાથે ભેગા બેસીને સુખ દુઃખની વાતો કરે બધા નાના છોકરાઓ પણ ખૂબ સારી રીતે રમતા હોય છે લોકો ખેતરમાંથી સારો પાક અ એ લોકો સ્પેશલ ખેતરમાં જોવા જાય પછી એ લોકો ગામડા ગામડાવાળા રાત્રે વહેલાં સુઈ જાય નવ દોસ વાગે ને સવારે વહેલાં પાંચ છ વાગે ઉઠી જાય નહીં તો એ લોકોમાં તમે જુઓ કે એ લોકો બીમાર પણ બહુ ઓછા પડે છે. કારણ કે ત્યાં કારણ કે તમે જુઓ કે ત્યાં પોલ્યુશન ખૂબ જ ઓછું જોવા મળતું હોય છે આપણને એકદમ તમને ફૂલ ઓક્સિજન તમને મળે એવું તમને ગામડામાં લાગે છે.
બરોબર અને હું બીજી વાત વીસ ગામડાને કે જે બધા ગામડામાં લોકો રહેશે એમનો સ્વભાવ એકદમ સરળ હોય છે એકદમ પ્રેમાળ હોય છે કે આજુબાજુ કોઈને બી કઈ તકલીફ પડે તો બધા એક સાથે રહીને કહીબી ઝગડો કે થાય તો બધા એક સાથે રહી લડે છે શહેરમાં તમે જોશો તો તેનું એકદમ વિરોધી જોવા મળે છે કારણ કે હવે પહેલા જેવાના લોકોનો સ્વભાવ નહીં રહ્યા કેમ કે હવે જમાનો ભલાઈ નો નથી રહો મકી કેવા જઈશ કારણ કે હવે બધા પોતપોતાનું જ વિચારતા હોય છે કેમ કે હવે બીજાનું કોઈ વિચારતું નથી અને તેના કારણે પેલા જેવું જીવન લોકોનું રહ્યું નથી.
બિલકુલ સો ટકા કે તમે ગામડામાં જુઓ તો ગામડામાં લોકોનો લોકોનો સ્વભાવ ખૂબ પ્રેમળ હોય છે લોકો આપણી રીતે સારી લોકો આપણી સાથે સારી રીતે વ્યવસ્થિત રીતે વાત કરી શકે પછી આપણે સવારે વહેલા ઉઠ ઉઠીએ હતા બંને કુકડો છે ચકલી છેને અવાજ સંભળાય ગામડામાં એ અવાજ શહેરોમાં આજકાલ લગભગ અવાજ સંભળતા જ નથી એવું કઈ કહેવાય તો જ્યારે બી ખોટું નથી બીજું વસ્તુ એ છે કે ભાઈ તમે જુઓ કે શહેરી જીવન ક તો ગામડાનું જીવન ખ ખૂબ જ સુખી હોય છે એવું કે જ્યારેક બી ખોટો નથી.
બરોબર છે અને હ બીજી એક વાત કરીશ કે ગામડામાં છે ને તમે પ્રદુષણ છે ત્યાંનું પર્યાવરણ જુઓ ત્યાં પ્રદુષણ તમને બિલકુલ જોવા નહી મળે કારણ કે ત્યાં આજુબાજુ મોસ્ટ ઓફ ખેતી ખેતર હોય છે લાંબા મોટા મોટા ઝાડ હોય છે આજુબાજુ તેના કારણે ત્યાં વધારે ગરમી બી નથી પડતી ત્યાં કોઈના ઘરે એસી બી નથી હોતા અને આટલા બધા ઝાડ હોય છે આજુબાજુ વાહન હોય ઓછા હોય છે તો તેના કારણે ત્યાં વધારે ગરમી નહી અને એમને ઠંડક અનુભવા છે એટલે એ ગામડાઓનું તમે વાતાવરણ જશો તો એકદમ શુદ્ધ અને એકદમ આરામદાયક જોવા મળે છે જે શહેરમાં તમને જોવા નહી મળે કારણ કે શહેરોમાં વુંક્ષોસો ની સંખ્યા ખુબ જ ઓછી હોય છે તમને ખબર જ છે અને બીજી વસ્તુ કરીશ તો લોકોના ઘર ઘરમાં એસી પછી આટલો ટ્રાફિક થાય વાહનોનું પ્રદુષણ તેના કારણે શહેર કરતા ગામડા વાળા લોકોનું જીવન એકદમ સ્વસ્થ તને સારી રીતે જીવે છે.
બીજું કે એ લોકોનો ખોરાક તમે શહેરમાં જુઓ તો આજકાલ બધે લોકો લારી પર ખાય છે પાઉભાજી પાણીપુરીને પીઝા અને બધું તમે ગામડામાં એ બધું બહુ ઓછું ખાવાતું હોય તમે જુઓ તો ગામડામાં મોસ્ટ ઓફ દૂધને છા રોટલા અને બધું બાજરાના રોટલા અને બધું ખાવાતું હોય છે તમે જુઓ તો અને તમે શહેરમાં જુઓ તો આજકાલ ઘણી બધી નવી નવી વસ્તુઓ બની રહી છે અને એ બધું ખાવાથી માંદા પણ પડાય છે અને ગામડામાં લોકો તમે જોવુઓ એકદમ એ લોકોને એકદમ સાદો ખોરાક દૂધ રોટલા અને છાસ એ લોકો નથી પીતા કેવું લગભગ એ લોકો તો ખાવાનું એ લોકો લગભગ એ કરે છે એ લોકો એ લોકો ખાતા જ નથી એ વસ્તુ ગામડાના લોકો
બરોબર જ્યાં તમે ખોરાકની વાત કરી એના પર હું આગળ કેહેવા માંગીશ કે જે શહેરના ખોરાક છે હવે બધું ફાસ્ટ ફૂડ ખાવામાં નવી જનરેશન વધારે ખાતી હોય છે જેમ કે પાઉભાજી છે. પીઝા છે બર્ગર છે નૂડલ્સ છે પાસ્તા છે આ બધું ખાવાથી ખાલી જીભને ટેસ્ટ ચટાકેદાર મળે છે બાકી શરીરની અંદર જઈને તે લાંબા ગાળે નુકસાન કરે છે અને તમે જોશો કે શહેરમાં આ બધ વસ્તુ તમને મળતી જ નથી કારણ કે ત્યાં એકદમ શુદ્ધ ઘરનું રોજ લોકો ભોજન લેતા હોય છે અહિયાં આપણે ચાલીસ પચાસ વર્ષમાં લોકોને પગોના ઘૂટણના ઓપરેશન કરાવ પડે છે ત્યાં સાહીઠ સિત્તેર વર્ષ કાકા બી ખેતર ખેડૂતમાં ભર ગરમીમાં કામ કરતા હોય છે તેને હું એક જ કહીશ કે આ બધાનો ફરક એટલો જ છે કે બધાને ખોરાકમાં ફરક છે ખોરાક એ લોકો એટલમ શુદ્ધ ને એવો રેશે જેના કારણે આ બીમાર બી નથી પડતા.
છે અને તમે ગામડામાં જુઓ કે તમે પહેલાં લોકો શહેરમાં મોટાભાગનો સમય લોકો મોબાઈલમાં પસાર કરે છે તમે જોવુઓ પણ ઘરે ઘરે મોબાઈલ જોવા મળે પણ ગામડામાં તમે લોકો એકબીજા થતા લોકો વાતચીત કરે લોકો આખા દિવસમાં તમે શું કર્યું. શુંની બધી લોકો ચર્ચા કરતા હોય જે બી થાતા સુક દુઃખની વાતો કરતા હોય છે અમુક વાર આપણે વડીલો આપણે વડીલો પાસેથી પણ આપણને નવી નવી વસ્તુ આપણને જાણવા મળતી હોય છે.
બરોબર છે અને જે હવે નવી જનરેશન આગળ શહેરમાં જે ટકેલા છે તેમને ગામડું શું છે એ ખબર જ નથી કે ગામડું કેવું હોય ત્યાંનું રહેણી કરની કેવી છે ત્યાંનું વાતાવરણ કેવું હોય છે. કારણ કે જે આપણી આગળની હવે જે પેઢી આવશે તેમને ગામડું જોવા જ નહીં મળે મારા હિસાબે કારણ કે બધા હવે ગામડા માંથી શહેર તરફ સ્થળાંતર કરે છે તો એક મોટો પ્રશ્ન એ છે કે આપણી આગળની જે એક બે પેઢી આવશે તે લોકોને ગામડા જોવા નહી મળે ખાલી એ નામથી જ લોકો સાંભળતા હશે કે ગામડા આવા હતા આવા હતા આપણે હજી છે કે જોઈ શકીએ હજી અમુક ગામડામાં ઘણી વસ્તી રહે છે હજી પણ.
બિલકુલ સો ટકાના અમુક ખબર નહી આપણાં શહેરી લોકોને કેવો કહે કે આપણે એમ કહીએ કે ગામડામાં જવાના એ લોકો આપણને ધરાવ આપને ઇન્કાર કરે કે ભાઈ ગામડામાં શું જાય ગામડામાં તો કંઈ વસ્તુ લેવાનું નહીં મળે લોકોમાં મહેનત ન મળે ગામડાના લોકોમાં એ વસ્તુ એ લોકો ગામડામાં અમુક લોકો જીકતાઈ રહ્યા છે એની પાછળનું કારણ તમે જણાવી શકશો.
હા હું એ કારણ એનું જણાય શકીશ હવે જે લોકો આવું કેહેતા હોય કે એને દીકથી જગ તમે કે ના જાઓ ને ત્યાંના લોકો કેવા હોય એમને પેલા તો હું એ કહેવા માંગીશ કે પેલી વસ્તુ તો ગામડાનું જીવન લોકો એ એટલા ગામડા વાળા છે ને એટલા સારી રીતે રેતા હોય છે અંદર અંદર એમને એ વાતની ખબર નથી હોતી પ્લસ એ પોતાને એમ માને છે કે બસ મને જ બધી ખબર છે અમે આવી મોટી મોટા બંગલામાં શહેરમાં રહીએ છીએ એટલે એમનું થોડું અભિમાન બી હોય છે જેના કારણે આ લોકો વસ્તુ કેહેતા હોય છે અને ગામડા વાળા કરતા ગામડા વાળા જોડે એમનીથી વધારે પૈસા હોવા છતાં એ લોકો કોઈ જાતનું અભિમાન કે કોઈ હોતું નથી કારણ કે એમની જોડે પોતપત પોના લાંબા લાંબા ખેટરો ટ્રેક્ટરો ઘણું હોય છે તો બી એમને બિલકુલ અભિમાન નથી અને આ લોકો જોડે પૈસા હોવા ના છતાં આ લોકો બોલ્યા કરે છે.
બિલકુલ તમે સો ટકાની વાત કરી કે લોકોમાં એક અભિમાન હોય છે કે ભાઈ મારી પાસે ઘણું બધું છે મને ઘણું બધું આવડતું છે પણ એકવાર તમે ગામડામાં આવીને જુઓ કે લોકો પાસે કેટલી અમુક તો એ લોકો પાસે એવી વસ્તુઓ હશે કે ભાઈ તમે લગભગ શહેરના લોકોને બી એ વસ્તુ તે વિશે માહિતી નહીં હશે. ચોકકસ ગેરન્ટી આપુ તમને
ત્યાંના જે સ્ત્રીઓને એ તમે જોશો તો આપણે કોઈ બી લગ્ન પ્રસંગ હોય ત્યારે સોનું ચાંદી પહેરતો હશે એ તમને જોશો ને તો આખી આખા રોજ આખા દિવસ દરમિયાન જે ત્યારથી એલો લોકો નાનાથી નાના હતા ત્યાંથી મોટા ાડા્યા સુધી એમના શરીર માં સોનું ચાંદી પહેરેલું જ હોય છે અને એ એ લોકોની સંપત્તિ એટલી બધી હોય છે ને કે શહેર કરતા બી વધારે શહેર કરતા લોકો કરતા વધારે બી એમની જોડે પૈસા થાય છે.
સો ટકા અને આપણે જોએ શહેરમાં તમે જોુઓ કે આપણે કચ્ચે બી જવું હોય મોસ્ટ ઓફ આપણે વ્હીકલ કે બાઈક કે ગાડીનો આપણે ઉપયોગ કરતા હોઈ છે પણ ગામડા લોકો જુઓ એ લોકો બધ એક જગ્યાએ બીજી જગ્યાએ એ લોકો પગપાળા એ લોકો જાય છે એ લોકો ચાલતા ચાલતા જાય છે. ને આપણે જોઈએ તો આપણે એમ છ ભ મારા પગ દુખે ને આમ દુખેને.
હા એટલે બસ આજ વસ્તુ આજ ફરક છે શહેરો અને ગામડાના લોકો વચ્ચે અને હું કહેવા ગીશ તો આપની જોડે આ ટોપિક પર વાત કરીને ખુબ જ આનંદ આવ્યો આપણે નવા ટોપિક પર મળીશું.
ચોક્કસથી આ ટોપિક પર મને બી ખૂબ મજા આવી આપણી સાથે વાત કરવાની અને ઘણી બધી વસ્તુ જાણવા મળી તમારી પાસેથી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર આપનો આ તો આપનો ચંકી સમય આપણે એના માટે ધન્યવાદ. પશતી.